તો શું કરી રહી હતી.
અરે હું તો અત્યારે જ ઘરનું કામ કરીને થોડી વાર આરામ કરવા બેતી હતી ત અવાજીને મજા આવી ગઈ તુ શુ કરતી હતી.
હું પણ બસ ચા પીધી હતી. પછી વિચાર આવ્યો કે ઘણા દિવસે આપણે શાંતિથી વાત જ નથી કરી આજે તો મન થયું કે મનોરંજન વિશે લાંબી વાત. કરીએ.
વાહ બહુ સરસ વિષય છે આજકાલ તો લોકો ના જીવન. મનોરંજન નું બહુ મહત્વ થઈ ગયું છે આખો દિવસછ માણસે થોડો અ તો જોઈએ જ ને.
ખાસ કરીને ચલચિત્ર તો લોકોના જીવનનો ભાગ બની ગયા છે મને યાદ છે. કે નાની હતી ત્યારે આખું કુટુંબ સાથે બેસીને ચ જોવા કેટલું રંગ તો
અરે હા એ દિવસો તો અલગ જ પહેલા તો ગામમાં કે શહેરમાં એક મોટું પ્રદર્શન લોકોનોો અવાજ. કેટલા ઉસને એક અઠવાડિયા પહેલા ચર્ચામાં હત.
અને હવે તો ઘરે બેઠા બધું જ જોઈ શકાય છે પણ મને લાગે છે કે પહેલાની જેમ પરિવાર સાથેનો આનંદ હવે ઓછો થઈ ગયો છે.
હા. હવે દરેક વ્યક્તિ પોતપોતાના સાધનમાં વ્યસ્ત રહે છે કોઈને પ્રેમકથા ગમે કોઈને હાસ્ય ગમે તો કોઈને
વાળા ચયચિત્ર બહુ. ગમે. હસવાથી મન હળવું થઈ જાય આજકાલ લોકો પણ ઘરનું. કામ દબાણ એટલું વધી ગયું છે ને કે હાસ્ય બહુ જરૂરી બની ગયું છે.
હું પણ સહમત છ. હર્ષ્ય માનસ છે અંદરથી તાજગી આપે છે પણ મને તો સામાજ વિષ વાળ ચચિત્રો વધુ ગ છે એનાથી ક શીખ.
જેમ કે સ્ત્રીઓનું જીવન ગરીબી શિક્ષણ પરિવારના સંબંધોૃ માતા પિતાની સમસ્યા અ વિ માણસને નીચવામાં મજબૂર કરે છે. હા. એ ચલચિત્ર જોવાની સમજણ.
પણ એક વાર એક ચલચિત્ર જોયું હતું. જેમાં ગામની છોકરીઓ મુશ્કેલી વચ્ચે ભણીને મોટી અધિકારી બને છે એ જો પણ તમારા.
બસ એજ તો મનોરંજન ની સાચી અસર છે સમય પસાર નહી અને જીવનમાંથી પ્રેરણા પણ કરે.
પણ બે. આ આજકાલ કેટલાક ચલચિત્રોમાં બિનજરૂરી ઝઘડા બૂમા બૂમ અને કો અત્યારે તો વધારે બતાવવામાં આવે છે એનો બાર ઉપ ખરાબ પ્રભાવ પડે છે.
એ વાત સાચી છે. બાળકે જે જુએ છે એ ઝડપથી શીખે છે તેથી માતા પિતા એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો શું જુએ છે.
હોય એટલે બધા
પહેલા તો ઘરમાં મોટા લોકો બેઠા હોય એટલે બધા સાંભળી લેતા હવે તો ઘણા બાળકો એકલા જ બધું જોઈ લે છે.
હા માત્ર ચલચિત્રો જ નહી ગીતો અને હાસ્ય કાર્યક્રમો પણ હવે બધું બદલાઈ ગયા. પહેલા શબ્દોમાં મીઠાશ હતી ઘણી વાર અવાજ હોય છે પણ ભાવના હોય છે. અરેભળવાની ક અલગ છે. ના મુર હો વારંવાર સાભળવા તો
છે શબ્દ એટલા મો અઢૂર હોય કે વારંવાર સાભળવા મન થયા કરતું હોય છે.
મહંત રસોડામાં કામ કરતા. તે વખતે જૂનાગીતો સાભરવાની તેવ છે આખું ઘર શાંત અને ખુશ ખુશાલ લાગે. હ
મેરામાં જઈને નાટ. હવે બરાબર આવે
હા ગામડામાં તો હજુ ક્યાંક જોવા મળે છે નાટકમાં જીવંત અભિનય જોવાની મજા જ કઈ અલગ હોય છે કલાકાર સામે હોયને એને ભાવના સુધી પહોંચે.
નાટક જોવા ગયા.
હા ગયા વર્ષે ગઈ હતી એક પરિવારની વાર્તા હતી માતા પોતાના બાળક માંથી કેટલું બધું સહન કરે છે ને એ બતાવ્યું હતું ઘણા લોકોની આંખોમાં તો આસુ પણ આવી ગયા હતા.
સાચી. કલા તો એજ કેવાય કે માનસ ના મનને સ્પર્શી જાય
સાચું અને હ લોકો પણ કેટલા મજેદાર હોય છે ને લોકો તારી પાડીને હસતા રહે.
રંજન માનસ ન મન ઠાક ઉટારી દે છે. એક વાર મને ચિંતા આપે છે.
કઈ વાત
હવે ઘણા લોકો એ પ્લ વ્યસ્ત થઈ ગયા છે, મનોરંજનમાં કે પરિવાર સાથે વાતચીત ઓછી થઈ ગઈ છે, બધાની નજર પોતાના સઘન પર જ રહેતી હોય છે.
હા આ તો સાચી સમસ્યા છે, પેલા સાંજે બધા એક બેસતા વાતો કરતા, ગીતો ગાતા, હવે તે ગામમાં બેતા હોય તો તો કોઈ સાથે વાત નથી કરતું.
કે મર્યાદા મનોરંજન સારું, વધારે થઈ જાય તો સમય બગ ડે
હા, ખાસ કરીને બાળકો માટે સમય નક્કી હોવો જોઈએ, નહી તો ભણતર પર પણ અસર પડે.
તારા ઘરે શું નિયમ છે.
અમે તો નક્કી કર્યું છે, કે પહેલા કામ અને ભણતર પૂરું કરવું, પછી થોડો સમય મનોરંજન રાત્રે બધા સાથે બેસીને કઈક જોવું.
એથી પરિવાર પણ જોડાયેલો રહે છે.
હા અને પછી જો જોયું હોય ને એ ન કરીએ કે બાળકોને સમજાવીએ કે કઈ વસ્તુ સાચી છે અને કઈ ખોટી
એ બહુ જરૂરી છે, હું તો બાળકો બધું
તને કયા પ્રકારની વાર્તાઓ સૌથી વધુ ગમે.
મને પરિવારની લાગણીઓ વાળી વાર્તા તાઓ ગમે. જેમાં પ્રેમ સમજન અને સંબંધોની કિંમત બતાવવામાં આવે.
મને પણ કારણ કે આજકાલ સંબંધોમાં ધીરજ ઓી થઈ ગઈ છે એ વાર્તાઓ માણસને જોડાઈ રહેવાનું શીખવે છે.
અને ગામડાની પુષ્ઠભૂમિ વાળી વાર્તાઓ પણ કેટલી સુંદર હોય છે ખેતર વરસાદ તહેવારો ગામની સાદગી બધું જોઈને મન ખુશ થઈ જાય. જાય છે.
હા. શહેરની ભાગદોડ ભર્યા જેવા અલગ શાંતિ નો અનુભવ થાય હવે તો ગામના લોક બહુ ગમે.
લોકગીત તો સાંભળીએ તો યાદ આવી જાય. નવરાત્રી મા આખી રાત. રમતા અને ગીતો ગાતા.
હા એ પણ તો મનોરંજનનો તો એક ભાગ છે પહેલા લોકો પોતાના આનંદમાં પોતે ગીતો ગાતા રમતા ભેગા થતા હવે તો બધું તૈયાર મળે છે.
સાચું કહ્યું. હવે લોકો. લોકો જોનાર વધારે અને ભાગ લેનાર ઓછા થઈ ગયા છે.
મને એમ લાગે છે કે માણસો પોતે પણ કઈક શીખવું જોઈએ જેમ કે નૃત્ય સંગીત ચિત્રકાર એ પણ તો મનોરંજનની સાથે કરા જ છે ને.
હા હા અને મનને શાંતિ પણ આપે. મારી દીકરીનું ચિત્ર દોરવાનું બહુ ગમે છે જ્યારે પણ એને સમય મળે ત્યારે રગોઠક બવે છે.
બહુ સરસ બાળકોને પ્રવૃતિમાં જોડાવા જોઈએ માત્રતા મનોરંજન પર આધર રાખવો યોગ્ય નથી.
હા અને પુસ્તક વાજન પણ મનોરંજન બની શકે. સારા પુસ્તકો માનસ નવી દુનિયા બતા ત આવે. અરે હા અને પછી મનમાં દ્રશ્ય પોતે ઉભા થાય એ આનંદ અલગ જ હોય છે ને.
આજ આકાલ તો ઘણા લોકો ટૂંકા સમય આનંદ માં બુ ફસાઈ ગયા છે પણ લાંબા સમય સુધી યાદ રહે ને ને એવું મનોરંજન તો ઓછું જાય છે.
સાચું પહેલા વર્ષ જ સુધી લોકો એક ગીત હવે બે દિવસ પછી બધું ભૂલી જાય છે.
પ છે. જે અર્થપૂર્ણ કામ કરે છે લોકોને તેને પસંદ પણ કરે છે.
કે અંતે માનસના દિલને વસે વસ્તુ જ તકી રહે જ હોય છે.
બરાબર અને મનોરંજનમાં પણ સંસ્કાર હોવા જોઈએ પરિવાર સાથે વસી ને આનંદ માની શકાય ને એવું હોવું જોઈએ.
સાચું કહે છે. મને તો એ દિવસ બહ મે જયારે આખું કુટુંબ હસ્ય કર એમ જોતું અને પછી એની વાતો કરતા હસતાતા. અરે હા અને ક્યારે તો જૂની વાતો યાદ કરીને. પણ કેટલા આનંદ આવે છે ને
બ ખાસ કરીને બાળપણના મેરા રમતો અને ગીતો બધું યાદ આવે તો મન ખુશ થઈ જાય.
હવે તો બાળકોના ખુલ્લામાં રમવાનો સમય પણ ઓછો મળે યો છે.
હા એક કારણ છે શરીર બંને પર અસર પડે છે બહાની રમતો પણ એક પ્રકાર સુંદર મનોરંજન તો છે.
જું ડા મળું રમવું મિત્રો ને મરવું એમાં સાચો આનંદ છે.
ને પરિવાર સાથે પ્રવાસે જવું પણ બહુ સરસ અનુભવ આપે નવી જગ્યાએ જોવી નવી વાનગીઓ ચાખવી લોકો જીવન શૈલી સમજવી.
હા પ્રવાસથી મન તાજું થઈ જાય મ દરિયા કિના ત્યારે જવું બહુ ગમે જ્યાં બેસીએ તો મનની ચિંતા ઓછી થઈ જાય.
મને તો પહાડો ગમે શાંતિ અને ઠડી હવા એવું લાગે કે આખું મન હરવું થઈ ગયું.
કરીએ.
હા જરૂર રસ્તામાં આખી સફર દરમિયાન કેટલી મજા આવે તેવી વાતો કરીશું.
હા.